હેલો.
હેલો
બોલો
શું કર છો
બસ કઈ નઈ ચાય પીધી બહાર બેઠા છીએ તમે શું કરાવો
બસ કશું નથી
હમ
આજ આપણે પ્રવાસ વિષય પર વાત કરીએ
હા
યાત્રા અને પ્રવાસ જીવનનો એક સુંદર અનુભવ છે તેથી નવા સ્થલો જોવા મળે છે અને નવી માહિતી પણ મળે છે
હા હા
હ જયારે આવને અ રોજિંદા જીવનથી થોડો સમય કાઢીને ક્યારે ફરવા જોઈએ ત્યાં મન તાજું થઈ જાય છે
હમ સાચી વાત છે
મને તો પહાડ નદી અને પ્રાકૃતિક સ્થળ જોવા ખુબ ગમે છે પ્રકૃતિની નજદીક જઈએ ત્યારે મન શાંત મલે છે.
એ બી વાત હાચી ગુજરાતી તો એમ ફરવાનો બઉ શોખ છે આ બાજુમાં મોન્ટ આબુ છે મોન્ટ આબુમાં પાડ છેેને બરા
હાચી વાત છે
ત્યાં બી ગરમી ના વિશે બહુ ટ્રાફિક રહે છે મોન્ટ આબુ છે શિમલા છે કેદાર કેદારનાથ એ બાજુ બહુ ઠંડક પહાડી વિસ્તાર છે. એના હિસાબે બઉુ ફરવાની મજા આવે ગરમી ના હિસાબે.
સાચી વાત મને પણ ઐતિહાસિક સ્થલો જોવા ગમે છે. ત્યાંથી આપણા દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પણ જાણવા મલે છે.
હમ વાત સાચી
યાત્રા થી માત્ર મનો મનોરંજન નથી થતું પણ જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે આપણો અલગ અલગ
પબ્લિક કેવી રીતે રહે છે એ બી બાજુમાં
સાચી વાત આપણે અલગ અલગ લોકોની જીવનશૈલી અને રિતિ રિવાજ વિશે જાણવા મલે છે.
એજને ત્યાંની પબ્લિક બી કેવી છે આપને જ્યા એટલે આપને ખબર પડે કેવી રીતે બધું ચાલે છે આ જેસલમેર તો જેસલમેર માં ભી અલગ ચાલે આમાં ગરમી માં આ બાજુ મોન્ટ આબુ એ બધું બઉુ ચાલે
અને પ્રવાસ અ દરમિયાન પરિવાર સાથે સમય કરવાનો પસાર કરવાનો અવસર પણ મલે છે. અ આથી સંબંધ વધારે મજબૂત બને છે.
એ બી વાત સાચી કે પરિવાર સંગાત જાવું બહોત જ જરૂરી છે ભલે મહિનામાં જો છ મહિ ને જાવ પણ એક દિવસ પરિવાર સગાત જાવું એ ફરવાની મજા અલગ છે આપણને
સાચી વાત યાત્રા કરતા સમયે આપને સ્વચ્છ સ્વચ્છ તા નું ધ્યાન રાખવું જોઈએ આપણે પર્યાવરણને નુકસાન ન પહોંચાતા જોઈએ.
હા એ બી વાત સાચી છે.
અ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓ છો કરવા અને કચરો યોગ્ય સ્તર નાખવી જોઈએ.
હમ્મ હમ્મ
મારા જીવનનો એક યાદગાર પ્રવાસ માઉન્ટ આબુનો હતો. અ ત્યાંનું વા તાવરણ હરિયાલી અને શાંતિ હજુ પણ યાદ છે.
મોન્ટ આબુ તો મોન્ટ આબુ છે એકદમ પહાડી ઈલાકો છે ઠંડક છે ભલે એક દિવસ બે દિવસ રહી જઈએ તો કે મોનટાપુ વાતાવરણ બી આખું અલગ છે.
સાચી વાત મને દ્વારકા અને સોમનાથ જવાનો અવસર મળ્યો હતો ધાર્મિક સ્થાનો યાત્રાની આધ્યાત્મિક શાંતિ મળે છે.
હમ્મ દ્વારકા ની એ બાજુ ને તો્ ગીયા હવે તો બ્રિજ બી બની ગયો છે બઉુ સારું થઇ ગયું બેટ દ્વારકા જાવા માટે બી રસ્તો સરળ થઈ ગયો છે. પેલા તો તયા ના ઓળ કામાં ત્યાં બઈ ને જતા ને હવે તો દારેક બ્રિજ બની ગયો છે દારેક ગાડી છે ત્યાં
સાચી વાત
સોમનાથ તો સોમનાથ ભી પેલા કેવું મંદિર હતું ને હવે એકદમ આખું અલગ મંદિર થઈ ગયું હે.
સાછી વાત પ્રવાસથી આત્મવિશ્વાસ પણ વધે છે. અ નવા લોકો સાથે મળવું અને નવી પરિસ્થિતિઓનોો સામનો કરવો શીખવો મલે છે.
હમ્મ એવી વાત સાચી
અને બાળકો માટે પણ યાત્રા એક જીવંત શિક્ષણ છે. અ પુસ્તકમાં જો વાંચે છે તે પ્રત્યક્ષ જોઈ શકે છે.
હા જુનાગઢ છે જુનાગઢ બી બાજુ એ બાજુ બી ફરવાનું બઉ મસ્ત સ્થળ છે. ગિનર છે.
અચછી વાત બિલકુલ
હલો
સી વાત છે પ્રત્યેક વ્યક્તિ સમય સમય પર યાત્રા જરૂર દૂર કરવી જોઈએ.
પણ ગાડી બી કરતા એના કરતા ટ્રેનો બી બહુ મજા અલગ છે. યાત્રા માટે
સાચી વાત
તો ટ્રેન હલન ચલન બી હવા બધા છે હરેક રીત મજા આવે ટ્રેનમાંને ગાડીમાં શું બોર થઈ જઈ, ગયા આપને
સાી વાત યાત્રા કરો નવા અનુભ બહુ મળે અને જીવન સુંદર બના બને
હા એ ભી વાત સહી
માનવ જીવનમાં યાત્રા અને પ્રવાસનું વિશેષ મહત્ત્વ છે. યાત્રા હૈ વક્ત હ એક સ્થાન હ બીજા સ્થાન સુધી જવાનું નામ નથી પરંતુ નવા અનુભવો અ નવી જાણકારીઓ અને નવી સંસ્ તિ સાથે પરિચિત થવાનો અવસર પણ છે પ્રવાસ વ્યક્તિનો જીવનમાં તાજગી ઉત્સાહ અને આનંદ લાવી દે છે.
હમ્મ ઈસ્કૂલ બી ઈસ્કૂલ માં બી ભણે છે તો બાળકો ને અલગ અલગ અલગ જગ્યા પ્રવાસ લઈને જાય છે કોઈ પાંચ દિવસ નો કે કોઈ ચાર દિવસ નો કોઈ દસ દિવસ નો છે. અલગ અલગ સ્થળો બી લઈ જાય છે, એમને બી પણ જાણવા મળે ને પ્રવાસ માં બી
સાચી વાત રોજીિના જીવનમાં આપણે કામકાજ અભ્યાસ અને અ જિમ્મેદારીઓમાં વ્યસ્ત રહી રહી છે. આવા સમય થોડા સમય કઠિન વાક્ય પ્રવાસ પર જઈએ તો મન અને શરીર. બંને આરામ મળે છે યાત્રા આપણી માનસિક થકાવ દૂર કરે અને નવી ઉઊર્જા આપે છે.
એજ ને તો એ તો ત્યાં જાય છે તો એટલે આપણને ખબર પડેને કોઈ કઈ વિષય શ થાય શી છે. એ બી આખું મંદિર બી બે ત્યા છે ધર્મ સ્થળ બી છે ત્યાં અલગ અલગ દર્શન કરવા દઈ હવે અંબાજી છે તો અંબાજી બી કેવું બહુ સારું થઇ ગયું છે. જે
સાચી વાત
અંબાજી એક કેટલું મસ્ત ઓલું મંદિર બનાઈ ગયું છે આખું એમ
હ સાચી વાત પ્રવાસ દ્વારા આપણે અલગ અલગ શહેરો અ ગામડાઓ પર્વતો સમુદ્ર કિરાઓ કિનારાઓ અને ઐતિહાસિક સ્થલો જોવા મળે છે. આદિ દેશની સંસ્કૃતિ અ સંસ્કૃતિ પરંપરા અને ઇતિહાસ વિશે ઘણું શીખવાનું મળે છે.
એજ નેવે મહાકાલ જાય છે તો તયાં બી તેંનું બી આખું વાતાવરણ બી અલગ ચેન્જ થઈ જાય છે.
સાચી વાત.
આપણ ને બાજુ આ બાજુ ગુજરાત છે તો એ બી અલગ બી થઈ જાય છે દરિયા વિસ્તાર ત્યાં બી એ મસ્ત હવા આવે ઠંડક ઠંડક. ફાણીની
વા કેમ કે પુસ્તકામાં વાંચેલી વસ્તુઓ અને અ જયારે આપણે પ્રત્યેક જોયેલી અ જે ત્યારનું જ્ઞાન વધારે પ્રભાવશાળી બને છે.
હો એ વાત બી હાચી છે.
યાત્રા આપને નવા લોકો સાથે મલાવાનો અવસર આપે છે. તેમની ભાષા રહેણી કહેણી ખાનપાન અને જીવનશૈલી વિશે. અ જાણવા મળે છે. અ આથી આપણી વિચારની વ્યાપકતા બને છે અને સહનશીલતા વધે છે.
હમ્મ એ વાત સાચી. ટ્રેન ના સફર ભી આખો અલગ છે.
ધાર્મિક યાત્રાઓ પણ જીવનમાં ઘણું મહત્ત્વ છે દ્વારકા, સોમનાથ, અંબાજી ડાકોર જેવા તીર્થસ્થલ યાત્રાથી. શ્રદ્ધા મજબૂત બને છે અને અ મને અ આધ્યાત્મિક શાંતિ મિલે છે.
હમ્મ. જાય પણ પહાડી
સાચી વાત પ્રવાસ દરમિયાન આપણે સ્વચ્છતા અને પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
હમ્મ.
પર્યટન સ્થળો પર કચરા ન ફેંકવો પ્લાસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો અને પ્રાસ પ્રાકૃતિક સૌંદર્ય અ રાખવું આપણી ફરજ છે.
ના એવી વાત સાચી છે.
આજકાલ સમયમાં દેશ વિદેશ યાત્રા વધુ સરળ થઈ ગયું છે. ટ્રેન બસ વિમાન અને અન્ય સાધનો દ્વારા આપણો અ સરળતાથી લીલી વિસ્તારો પહોંચ. શકીયે પરંતુ યા યાત્રા આવતા સમયે સુરક્ષા અનુશાસન અને જવાબદારીનું પાલન કરવું જરૂરી છે.
હમ્મ.
અંતમાં હું બી અ હું એ કહીશ કે યાત્રા અને પ્રવાસ જીવનને સમૃદ્ધ બનાવો છે તો આપણે આનંદ. જ્ઞાન અનુભવ અને આત્મવિશ્વાસ આપે છે. જીવનમાં અવસર મળે ત્યારે અવશ્ય યાત્રા કરવી જોઈએ અને નવા અનુ તો અ મલીન જીવનનું વધારે સુંદર બનાવવું જોઈએ.
હા હા વાત સાચી છે.